હેલો હાલો જય મહારાજ.
આજ મદ જેય મહરાજ તમને મારો અવાજ આવે સે. તમને મારો અવાજ આવે છે હ-હ-હ કેમ છો?
જય મહરાજ સારાસ સારું સારું મજામાં.
તબિયત પાણી
સરસ-સરસ મજામ.
હમ્મ તબિયત પાણી કેવા?
મજામાં મજામાં સારી સે સારી જે તબિયત પાણી.
હમ્મ કેમ આજે ઘરે છો?
રઈવારને આજે રજા ને સર્વિસ પર રજા આજે.
હ જોબ ઉપર રજા એમ હ તો વીકલી એક જ રજા મળે એમ.
એક જ એખ જ રજા
હમ્મ સોમ થી શની ડ્યુટી
સોમ થી શની ડ્યુટી
હા, કેવું ચાલે છે બોલો બીજું બધું?
બસ આજુ રોજ અપડાઉન જીએ છે આવે છે ને જઈએ છે.
તો તમે અમદાવાદ જાઓ છો તો તમે રથયાત્રા પર ના ગયા?
ના, ભીળ મેં ભીજવું નથી જતો, બોવ ભીડ હોય છે ને એટલે હુ જોવા નથી જતો
કેમ તમને રસ નથી ઇ એમાં?
રરસ તો છે, પણ ભીળ બો બોવ ભીળ હોય ને એટલે હું નથી જતો.
બાકી અમદાવાદની રથયાત્રા તો બોવ સરસ હોય
હા, સરસ જ ઓયને આ રજયાત્રા તો બધાયન ગમા છે, ના ભઈ ના ના આટલા વરષ સેને આટલા વરષથી નોકરી કરું મે કઈ દિવસ નઇ ગયો માબે મા બેન કેએ મા બેન કે તોય હું નહી જતો જોવા
હેમાં બેન ત્યાં છે, અમદાવાદ?
અમદાવાદ છે અ સેટેલાઈટ રેઇ હમ્મ, અરે પ્રેમચંદ નગર. હમ્મ ના ભીડ ને લીધે હુ નથી જતો
બરાબર બર
ની છોકરીઓ આજે થુલ કેટીક પપ્પા જીએ જીયે જે છોકરામ મન જયાવુ હું જવાની છું તમ મોટી ગયેલી આ વખતે મોટી છોક એની બેનપણી જોળે, જોવા.
હ અ, એવું છે આ
હમ્મ હમ્મ હાલો
હેલો, હા, કેવું ચાલે છે બીજું બધું?
બસ આજો આ વવરસાદની તૈયારી છે બસ અંધેરોય છે બરાબર અત્યાર તો
હમ્મ વરસાદ છે ખરો
છે છે થોળો થોળો પળે છે, રાતે પળેલો થોળો, પછી પાછો બન થેઈ ગીયો
વરસાદની જરૂર છે લાગે છે એવું નઈ
છે છે છે જરૂર જ ને, ખેડૂતો માગે જ છે વરસાદ હમ્મ
જરૂર છે જ એટલે કહું છું ને કે વર સાદ ની જરૂર છે, હા કેવું ચાલે, છે બોલો એમ, બીજી બધ
બસ જોબ પર શાંતિ છે બસ હમ્મ
તહેવારો ચાલુ થઈ ગયા નહીં બધા?
હવે શ્રાવણ છે તહેવારો ચાલુ, હવે દસામા આવશે, રક્ષાબંધન આવ શે, એ બધું આવશે હવે.
હમ્મ, તો તમે કરો છો દશામાનું વ્રત?
હા, હું પહેલાં કરતો હતો, અમારી છોકરી કરે છે હવે, એને પાંચ વરષ કઈક પૂરા થાય તો એ કરે છે એને સ્વૈચ્છિક એકદમ, એવું નહી કે કરવું કે પર સ્વેચ્છા કરે એ જાતે,
દસમા ના વ્રતમાં શું કરવાનું હોય?
એ પૂજા વિધિ પ્રમાણેની મૂર્તિ લાવવી પડે. ને એની સેવા કરી પણ મૂર્તિ લાવ અને આગલે દિવસે મૂ ર્તિ લાહી પડે એને બીજે દિવસે એની, બ્રાહ્મણને કા બીજા આપણી જાતે ગઈ બ્રાહ્મણને બોલાને એની સેવા એ કરવી પડે, અને મૂર્તિને ત્યાં બાજોટ ઉપર બેસાડવી પડે.
પૂજા કરવી પડે એમ, તો ઉપવાસ કરવા પડે એમાં?
હા એમાં દસ દિવસ નવ દિવસ નો ઉપવાસ હોય એમાં, દસમે દિવસે ચુરમુ ધર મા‌ ચુરમુ ધરાઆવવું પડે એમાં ઉપવાસમાં એક જ ટાઈમ
હા હા હું શું કું છું કે ઉપવાસ માં શું જમવાનું હોય.?
ઉપવાસમાં આપણે જે જમીએ છીએ એક જ ટાઈમ જમવાનું.
હા ફરાહાર કરી શકાય.?
ના ના ફરાર બી ના થાય એમ કશું જ ના થાય, એક જ ટાઈમ જમવાનું બસ.
એટલે થાળીમાં એક ટાઈમ જે તમે બેસીને જમો તે પછી બીજું કશું શું નહીં. તો ફ્રુટ તો લઇ શકાય ને એમાં.?
એ હજુ સુધી અમે ખાધું નથી એટલે અમે લાવેલા તા નહીં એટલે અમે ન
પણ એવ એવું નહી, આજે તમે કેળા, સફરજન, કેરી કે એ બધું તો ખાઈ શકો ને ઉપવાસમાં.?
એ એ મારે મારા અમારામા પીઅ પ્રમાણે અમે નથી લેતા. એટલે બીજા પઈ કોઈ લેતા હોય તો ખ્યાલ નહી પણ અમે નથી લેતા એમ, અમે નહોતા ખાતા એમ.
હા તો માતાજીની પૂજા બે ટાઈમ કરવી પડે.?
ના એક જ ટાઈમ સવારે, સાંજે આરતી કરવાની પછી. સવાર સાંજ બે યા ટાઈમ થાય પછી એની છી વાર્તા વાંચવાની સવારે આરતી કરીને વાર્ત તા વાંચવાની અને સાંજે પછી આરતી કરવાની.
હા પછી એમાં દસ દિવસ સુધી માતાજીને રાખવાના એમ?
રાખવાના, ગરબા ગાવાના, ભજન કીર્તન કરવાનું. એવું બધું કરવા નું ભક્તિમય ભક્તિમય વાતાવરણ હા હા,
હા પછી દશામાં પછી કયું આવે તહેવાર.?
દસામાં પછી આવે ગણપતિ આવે ને? ના શ્રાવણ મહિનો આવે છે. ઘ્રણા મહિનામાં આવેને.?
હા હા રક્ષાબંધન આવે.
રક્ષાબંધન.
હા રક્ષાબંધનમાં તમારા બેનો ગામમાં છે.?
હમ ના બે એક બેન ગામ છે ને એક મા પોતાની બેન તો નહી પણ મોટા બાપાની છોકરીઓ છે એમને બીમાર પડે મોટી બીમારી બેન નથી.
બરાબર બરાબર તો રક્ષાબંધન મનાવો છો?
હા હા મને કેમ નય બેન ના હોય તો મનાય પડેને બેનને તો કરવી જ પડેને બેનને લીધે કરવી જ પડેને.
હા હા પછી કયો તહેવાર આવે.?
રક્ષાબંધન પછી આવે સાવન મહિનો.
હા ગણપતિ ગણપતિ બી આવે ને? હા જન્માષ્ટમી પણ આવે, જન્માષ્ટમી પણ
જન્માષ્ટમી શ્રાવણ મહિનામાં, ગણપતિ પછી આવે ભાદરવામાં આવે.
તમારા ઘર જન્માષ્ટમી નો ઉત્સવ મનાવો છો?
મનાવે છે ને છોકરીઓ અમે બધા મનાવીએ છીએ ને છે ને અમારે ઘેર લાલો ય. એમાં એ જ પ્રમાણે કરુ, રાતે લાલા લાલાને ઝુલાવવાના આઠમને દિવસે. આખો દિવસ અપાસ કરો અપાસ કરવાનું.
એટલે એને ઈને કયો દિવસ કેહેવાય?
ગોકુળ આઠમ.
હા, ગોકુળ આઠમ એમ! એટલે કે કનૈયા નો જન્મ રાત્રે જ થાય?
હા રાત્રે થાય રાત્રે કહેવાય રાત્રે બાર વાગ્યા પછી.
તો પછી રામ ભગવાન નો જન્મ ક્યારે થાય?
રામ ભગવાન એવું બધું ડિટેલમાં મને ખબર નથી બેન.
હા એવું છે એમ! હં.. તો જન્માષ્ટમી એ તમે શું કરો?
જન્માષ્ટમીએ રાતે અપાસ કરીને.. એ ફરારનું હોય એ ખાઈએ એક જ ટાઈમ એ પણ એક જ ટાઈમ ખાઈએ બીજું કંઈ નહીં ખાવાનું.
પણ મેં તો એવું સાંભળ્યું છે કે લોકો નકોરડી બી કરે છે.
હા એ કરે કશું ખધાવીને એ થાય ને અમે એક ટાઈમ કરીને કે સવાર બપોરે એ આઠમ કરે ને એમાં ફરાર માં જે બપો પૂરે જમી લીધો અથવા સાંજે બટાકનીવે બટાકા ની છે પછી આ ફળફળાદી છે પછી બટાકા છે પછી શીરો બનાવ્યો પેલો રાજગરા ના લોટ નો એવું બધું હોય હ. મ.. કાતરી ખાય હ. મ.. અને કનૈયાને રાત્રે ઝૂલાવે.
રાત્રે બાર વાગે.
બાર વાગે.
હં.. પછી બીજા દિવસે શું કરો તમે?
બીજે દિવસે પેલું શું કેવાય? એને પારણા કહીએ બીજે દિવસે પારણા કરે.
હા, પછી એમનું ઉથાપન કરાવે.
હા, એને ઉઠાપન કરાય એને જેય જમવાનું એને લાલજીએ ધરાવવાનું. એ પતરાળી ધરાવે એટલે અગ સાખીઓના આપડે પતાળે ગયાં. હેં! માને છે ને? હ.. હા, માને છે માને માને છે માને છે.
એની સેવા કરો છો તમે?
કરે છે. છોકરીઓ કરે છે. મારે તો ટાઈમ ના હવારમાં વહેલું નીકળી જવાનું સર્વિસે જવાનું એટલે મને ના પેલો દીઓ કરીને. ને દિવો કરે ને પછી માતાજી ને કરે ને પગે લાગે ને નીકરી જઉ.
બરાબર, પછી તો ગણપતિ આવે હેં ને?
પછી ગણપતિ આવે.
તો ગણપતિ તમારા ઘરે લાવે છે?
લાવે છે, લાવે છે છ વરસ છે આજે સાતમું વરસ હું.
ઓહો હો હો! પછ તો ગણપતિને કેટલા દિવસ હોય?
એ એટલા જ દિવસ દસ દિવસ જ હોય ચૌદસ ના દિવસે એનું અન્નકૂટ હોય.
હાં...
દસ દિવસ રાખવાના ને એ રીત ને જો હોય નવ દિવસ રાખવાના ને દસમી દિવસ હં
તમે ગણપતિ દાદા ને રોજ જુદા જુદા શું કરો છો?
જુદા જુદા વસ્ત્રો પહેરાઈએ જુદું જુદું જમવાનું આપીએ.
એ વસ્ત્ર કોણ બનાવે છે?
એ મારી બે છોકરીઓ છે એ બનાવે છે. અને એની મમ્મી ત્રણ જણ. હા, એની મમ્મી ત્રણ જણ હા. તૈયાર કરવાના હાં.
હાં, મજા આવે નઈ?
અલગ અલગ બધી વસ શું બનાવે પહેરવાની મારા છે પછી અજમો લકી છે. એવું બધું બનાવે ગણપ ગણપતિ હા ગણેશ ચતુર્થી અને
હા અનેક આ
ચૌદસ ના દિવસે અન્નકૂટ આ
હોય
હા ચૌદ દસ ચૌદ દસ દિવસ આગે ને ચૌદમે દિવસ વિસર્જન હોય ને અને નદીમાં કે નેરમાં પધરાવાના
તમારા ગામમાં પધરાવા દે છે?
અ નેર ખરીને અમાર મોટી નેર ખરીને એમાં પધરા મોટો આમ તો ગામના મોટા મોટા ગણપતિઓ એટલે દિવસો સવારે વિસર્જન કરી દઈએ. હોજે પછી ગણપતિ જોવા જઈએ પધરાવે એમાં
તો તમારે ત્યાં વરઘોડો નીકળતો હશે હે ને?
હા નીકળે ને નીકળે ને બહુ મોટા મોટા ગણપતિઓ હા જોવા જઈએ હા હા હા હું મા છોકરા બે ને એમાં મિસીસ ચારે જણ જઈએ અમે.
તો તમે તમારા ઘરના ગણપતિ વિસર્જન કરવા નથી જતા?
એ સવારે સવારે વિસર્જન કર દઈએ અમે
તો પછી બહાર ના જોવા રાત્રે જાઓ?
સાંજે સાંજે બપોર પછી ચાર વાગ્યા પહી ચાલુ જ હોય. બપોર ત્રઈણ વાગ્યા પછી ચાલુ થાય.
હા તો કેટલા વાગ્યા સુધી ચાલે એ બધું?
દસ અગિયાર વાગ્યા લાગી અગિયાર વાગ્યા લાગી
બરાબર બરાબર તો બધા ઢોલ ને સ્પીકરો ને બધુ
બધું બધુ પી ડીજે બીજે બધું બધું સાથે ડીજે હોય તો આમ તો ડીજે જ હોય છે હા આમ તો ડીજે જ હોય છે વધારે
મોટી મોટ ટી મૂર્તિઓ ભી હસે હે
મોટી મોટી એ મોટી મોટી મૂર્તી હોય.
હા તો તમારા ઘરે મોટી લાવે છે?
ના ના ના ના હ આપડે ઘેર નાની જેવું ઘર હોય પ્રમાણે મૂર્તિ આપડું ઘર નોની એટલે આપણે નાની મૂર્તિ લાઈએ.
હા અને એવું નઈ ઉંચકાવું બી જોઈએ ના
હા હા બરાબર છોકરીઓને પછી જોઈએ ને એ પ્રમાણે લાવવાની
હા તો તમે ચાલતા વિસર્જન કરવા જાવ?
ના અહીંથી પોરબર લઈએ અમે ચાલતા હોઈ ચાલી જએ પછી રિક્ષા મૂકે બાઈક એના ઉપર સ્કૂટર ઉપર લઇ જમ તો રીક્ષા મો જ લઇ જઈએ છ છે અડધે લાગી ચાલીએ પછી રિક્શામાં હા ઘરેથી હ ઘરે થી હ હા હા દૂર છે
હા એટલે
કિલોમીટર દૂર જવાય હમ જવાય ચાલીને જવાય જવું હોય તો જવાય પણ અમે રિક્ષામાં વિસર્જન કરવા લઈ જઈએ એમને દાદાને હમ
હા એટલે મજા આવે હે ને
હમ અંદર સ્પીકર નાનો સ્પીકર ના ના હા નાુ સ્પીકર લઈને જવાનું એટલે ગણપતિ બાપા મોરિયા જાયદા સામા એવી રીતના બધું બોલતા બોલતા જવાનું પછી
બરાબર બરાબર ચાલો ત્યારે મળીયે ફરી
ચોક્કસ ચોક્કસ બોલે જય મહારાજ જય ગણપતિ દેવ દાદા જય શ્રી કૃષ્ણ